હેલો હા હા. હા બીઝી હતી તમે વાત કરી રાખો વાંધો ની બે મિનિટ. હું આવ તમે કોઈ ટોપિક નું વાત કરો.
સારું સારું
ઠી
તો હવે આપણે આજના.
સ્ટાર્ટ ટપ વિશે વાત કરીએ જે આજકાલનું બોમોટું કેવાય નવી વિચારધારા પર જે આધારિત હોય છે. અને અ ઝડપી કહેવાય ને કે જે અ વ્યવસાય વિકસિત થવા માંગે છે એના માટે બો જરૂરી હોય છે. તો કેવી રીતે સ્ટાર્ટઅપ કરવું એ પણ બોઉ જરૂરી બની જાય છે. અ એક નવી વસ્તુ જયારે તમે સ્ટાર્ટ કરો છો. કે તમે અ નવીનતા લાવો છો તેમ ત્તમે ભારી જોખમ લેશ છો. રિસ્ક લો છો પછી એના પાછળ ઝડપી તમારે નિર્ણયો લેવા પડશે. અને પણ સાચા નિર્ણયો લેવા પડે છે. અને ટીમવર્ક નું બો મહત્વ
બરોબર છે. ટીમવર્ક તો હોવું જોઈએ કારણ કે જો ટીમવર્ક ન હોયને તો અ અમકેને ઘણા લોકોને એવું લાગે કે ભાઈ હું આખો ભાર . એકચ્યુલીમાં એવું નથી હોતું ભાર તો છે ને કે બળદ દડા નીચે કૂતરું ચાલતું હોત. અને કૂતરાને લાગે તો હું જ ભાર અને બળદને લાગે કે હું જ ગાડો એકલો ચલવું છું. પણ એક બળદથી નથી થતું બે બળદ સાથે હોય તો બંને બળદો સરખું ભાર ઊંચકે છે. અને એટલું જ મહત્વ પૈડાનું પણ છે. ઓલો ખેચે છે ને. પયડો એ જાય છે. અને એટલું જ મહત્વ જે જે સામાન રાખ્યો છે એનું પણ છે કે કે ભાઈ એ અ બળદગાડી જે બનાવે છે એનો જે લાકડા છે એનું પણ મહત્વ છે. ન હોય તો શું કરાય એટલે હરેકને પો પોતાનું મહત્વ હોય જ છે.
આ બધી જ જગ્યા મેટર કરે છે. તમે પરિવારમાં પણ જયારે કોઈ પોતાને એમ વધારે માનવા લાગી તો મન મુટાવ થાય છે કે મતભેદ થાય છે ક્યાંક ને ક્યાંક કે હું બધું કરું છું કેવું પણ બધા એક જોડે સંયુક્ત પરિવારમાં જ્યારે રેતા હોય એ થોડું ઘણું સહન કરતા થોડી સહનશીલતા કે અ કહેવાય ને કે માન સન્માન એકબીજા માટે હોય ને તો જ અ ચાલે છે. અને આજ કંપનીમાં પણ ઉપયોગતા થાય છે કે તમે અ હું વધારે કરું છું અ એવું એવી ભાવના ન રાખવી પણ તમે એક પરિવાર માટે કરો છો, એક કંપની માટે કરો છો. એવી ભાવના લઈ ને ચાલો ને તો અ ત્યારે કંપની પણ આગળ વધી છે ને કદાચ તમારી પણ લોકો નોટિસ કરશે ક્યાંકને ક્યાંક મને એવું લાગે છે. પછી અવે ભારતમાં છે ને આ એક સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે ને બોઉ ઝડપથી વખત કહેવાય ને કે વિકસ્યું છે ક્યાંક ને ક્યાંક. અ સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટ એટલે લોકો અવે વધારે સ્ટાર્ટઅપસ કરે છે. નતનવા કેવાય ને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે એમાં સ્ટાર્ટઅપ્સ કરે છે. સોફ્ટવેર બનાવે છે અ હેલ્થ ટેક કરે છે. પછી એગ્રીકલ્ચર માટે પણ સ્ટાર્ટઅપ છે ને એગ્રીકલ્ચર માટે હું તમને કહું ને તો તમે અ કેય ને કે ભાડાની જમીન લો અ પછી એમાંથી તમે ધીમે ધીમે સ્ટાર્ટ કરજો એના માટે પણ ક્યાંક ને ક્યાંક સરકાર તમને સબસિડી આપે છે આખું એક કેહેવાય ને પ્લાન્ટ બેસ ડ માટે પણ તમને સબસિડી આપે છે અને પછી તમે અ જ્યારે અ માની લો કે તમે એ ધંધામાં નિષ્ફળ થયા ને તમારે આખા પૈસા પણ માફ કરી દેવામાં આવે છે ક્યાંક ને ક્યાક આ એગ્રિકલ્ચરમાં તમે રોકાણ કરું અને હવે અ યુવાનોમાં કેવી ઈચ્છા જાગૃત થઈ છે. આપણે જોવા જઈએ તો અમે નોકરી શોધનાર ને પણ અ નોકરી સર્જનાર બનીએ કે અમે બીજા માટે નોકરી અ આપી શકીએ કેટલા બધા લોકોને એવું પણ કેવાય ને કે હવે લોકોએ બીજા ત્યાં મજૂરી નથ કરવી કયાક ને કયાક અને હવે એક અ નવી સમસ્યાઓ જો આપણી સામે ઉભી થાય છે. તેના નવે નવા ઉકેલો શોધવામાં આવે છે. કા આપણે જોઈ લઈએ કે કેન્સર નું એક ઉદાહરણ લઈ લઈએ તો એ કેન્સર એક પહેલાના જમાનામાં હશે કે નહીં અ એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે પણ એને હવે એ નવી બીમારી છે તો એના માટે નવો ઉપચાર શોધે છે લોકો ક્યાંક ક્યાંક પછી અ આપણે હંમેશા જયારે કઈ નવું વસ્તુ ચાલુ કરતા હોય ને ત્યારે બહુ મોટું એક ક ને કે આપણે અ જોખમ લઈ જશે અથવા અ નફા સાથે નિષ્ફળ થવાની પણ અ સંભાવના પણ સ્વીકારવી પડે ક્યાં ક્યાંક આપણે કે લોસ પણ જશે અથવા અમે સારું પણ કરી શકીએ અને અ એકદમ ઝડપી નિર્ણય લેવો પડે કારણ કે આપણે જેવા ઢીલા પડીએ ને કોક જગ્યાએ ત્યાં આપણું આખું એક કે ને કે બેસી જાય છે. અને ફ્લેક્સિબિલિટી બહુ જરૂરી છે તમારે અ અ કામના કલાકો તમારે કોઈ દિવસ વધારવા પડે કોઈ દિવસ કેય ને કે ઓછા પણ કરવા પડે અ અને તમારી ટીમ બ ટીમ બહુ જરૂરી છે. અને અ લોકો તો કેવાય ને કે હ્યુમન રિસોર્સ અને હ્યુમન રિસોર્સને સંભાળવું ખુબ જ કે ને કે મુશ્કેલ પણ છે અને એટલું જ ચેલેન્જિંગ છે કારણ કે મશીનો તમે સંભાળી શકો પણ અ હ્યુમન સાયકોલોજીને કે માણસોની જરૂર અ પડે જ છે. ક્યાંક ને ક્યાંક અ નવા વિચારોને તમે પ્રોત્સાહન આપતા રહો તમે એ લોકો નું સાંભળો એ તમારું તો સાંભળશે કે ક્યાંક ને ક્યાંક અને અ હંમેશા અ તમે પણ એમની પાસે શીખવાની તક રાખો ક્યાંક ને ક્યાંક. કે એમને પણ અ ચાન્સ આપો કાઈ બોલવાનું કેટલાક મેં એવી જગ્યાએ જોયું છે જ્યાં કેવાય સ્ટ્રીક અ સ્ટ્રીકનેસ હોય તો અ વર્ક કલ્ચર બહુ પ્રભાવિત થઈ જાય છે ક્યાંક ને ક્યાંક. અને એક વ્યક્તિ ઘણી જવાબદારીઓ સંભાળે છે.
હમ્મ, બરોબર છે અને આમાં શું હોય કે જો એક અ વ્યક્તિ પર જો જવાબદારી નો બોજો એટ બધું નાખી દો ને તો ઈ કાર્યમાં તમને જે જોઈએ ને એટલું ફળ પણ ન મળે આઉટપુટ તમને ને વધારે સારું ના મળે. કામ ને ડિવાઈડ કરી નાખો ને કે આ ડિપાર્ટમેન્ટ આનું, આ કામ આનું તો ઈ કાર્ય તમારું બહુ સફળ થયું, એ કાર્ય એકદમ સારી રીતના થાય. પછી એવું કરવાનું કે સ્વીચ કરવાનું હવે આ વખતે તે આ કાર્ય કર તો હવે નેક્સ ટાઈમ બીજું કર. તો શું ત ક્રિએટિવ વર્ક મળી જાય ને એ લોકોને તો એક સરખું કાર્ય કરવાવામાં છે ઘણી વખત આપડે પંદર દિવસ વધારે વધારે પછી કંટાળો આવા લાગે તો એ કંટ ટાળો નો આવે ને કઈક નવું શીખવા આપણું મળે. એટલે આવું પણ હોવું જોઈએ.
હા સાચી વાત છે. અ કેટલાક લોકો કેહેવાય ને કે એ પરંપરાગત હોય છે કેટલાક લોકો કે આ કાર્ય અમારી થીલી સારું થઈ શકશે એમાં પણ અ કહેવાય ને કે થો ઘણું એક્સપેરિમેન્ટિંગ કરવું જોઈએ અને અ જે આપણે કેહેવાય ને કે લોકો આજકાલ છે ને અ સ્ટાર્ટઅપ સિસ્ટમમાં બહુ અ આગળ વધી રહ્યા છે અને તમારી પાસે હંમેશા ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ કે તમને હજુ સમય અ શકતા કામનો સમય વધારવો પડે તો તમે લોકોને મનાવી શકો ક્યાં ક્યાંક.
હમ્મ.
હવે આ સ્ટાર્ટઅપ કલ્ચરના આપણે ફાયદા જોવા જઈએ ને તો એકદમ આપડી જે કારકિર્દી છે ને એમાં વૃદ્ધિ થાય છે ને ક્યાંક. અ આપણે પોતે પણ કેવાય ને કે કુશળતાઓ હમ્મ, શીખવાની નવી તક મળે છે કે આપણી અંદર આ પણ કુશળતાઓ છે. અને એક પ્રોબ્લેમનું નિવારણ લાવવામાં તમે કેટલુ એટલા બધા કને કે ઉત્તરો કેટલા બધા શોધી શકો છો ક્યાં. તમારી જે સર્જનાત્મક શક્તિ છે એ એનું પણ એક કામ વધે છે. અને અ હવે કંપનીને વિકાસમાં તમારો સીધો ફાળો હોય છે. એવું અને આમાં કેવું હોય છે અ કે વર્ક અને લાઈફ વર્ક લાઈફ બેલેન્સ જાળવું બહુ મુશ્કેલ બની જાય છે. કારણ કે તમે પરિવારને એક સમય નથી આપી શકતા તમારું પૂરું ફોકસ ત્યાં સ્ટાર્ટઅપ પર રહે છે અને ક્યાંક ને ક્યાંક તમે જવાબદારીઓ જ્યારે સ્ટાર્ટઅપ કરો છો ત્યારે વધી જાય છે કાક ને કાક. કામનું બધું દબાણ રહી છે તમારી પર રિસ્પોન્સિબિલિટીઝ વધી જાય છે. અને અ કહેવાય ને કે એક નોકરીમાં કેવી સ્થિરતા હોય કે તમને આ મહિને આટલો પગાર આવી જશે. પણ જયારે તમે સ્ટાર્ટઅપ કરો છો ત્યારે એકદમ અસ્થિરતા થઈ જાય છે કે તમારા આ મહિને કદાચ તમને લોસ પણ જાય. જે તમે લાસ્ટ મંથ જેટલું પણ કમાવ્યું હતું એના કરતા.
હમ્મ. બરોબર છે ઈજ, એટલે આપણને આ એક જ વસ્તુ છે એ એક ટીમવર્ક કરવું જોઈએ અને ટીમવર્કની સાથે આપણે અ એ પણ કેને અ. જેમ તમને કીધું કે ડિપાર્ટમેન્ટ ફોમ વર્ક ચેન્જ કરતા કરતા આપણે કરવું જોઈએ તો. અને આ સ્ટાર્ટઅપ નું બહુ સારું છે.
બહુબ જ સત્ય કીધું તમે.
જો આપણે જોવા જઈએ આગળ
ઓલા હમણાં આવ્યા છે ને સ્ટાર્ટઅપ વાળા ઓલા સ્ટાર્ટઅપ વાળાનું નામ શું બધા આવે છે ને અ. અમન શર્મા ને બધા હા સ્ટાર્ટ એ તો ઈ બધા બી સારા પ્લેટ ફોમ મા આપી છે હ શાકૅ ટેન્ક.
શાર્ક ટેન્ક લઈ લેવું હા બહુ બધા સારા પ્લેટ આપે છે કે જે તમને શાક કરવા માટે બહુ જરૂરી હોય છે પણ શાર્ક ટેન્ક નું એક. કહેવાય ને કે ઓડિશન લેવલ તમારે પાર કરવો અને પછી જજીસ ને તમારા. અ માટે મનાવવા એ પણ એટલો મોટો પ્રશ્ન. હોય છે અને ત્યાં કેવું હોય છે અ મોસ્ટલી લોકો એડવર્ટીઝમેન્ટ માટે જાય છે. એ લોકોની બ્રેન્ડ દેખાય કારણ કે આમ કેવું હોય છે કે કેટલી. એવી પણ કંપની હોય છે જે આ લોકો અ જતા રહી ને પછી એ કંપનીને જોવામાં પણ નથી. અ શાર્ક તમારા.
બરોબર પણ આપણને એ જોઈને બી ઘણા બધા આઈડિયા આવે. અને આપણને ઈ પણ શીખવા મળે કે એ લોકો કઈ રીતના હા કઈ રીતના એ લોકો. પ્રેઝન્ટેશન કરે છે કેવા સવાલો ના કેવા જવાબો આપે છે. કેવી સિચ્યુએશન માંથી અ આગળ. પછી એવી સિચવેસન આપડે કાઈ રીતે એની. બહાર આવી શકીએ તો પ્રોબ્લેમ અને સાથે સોલ્યુશન આપણે કહી શકીએ. એ રીતનું બી ઘણું જાણવા મળે છે એમાં. મને તો બહુ ગમે મારા દીકરાઓ ભી બહુ જોતા હોય શાર્ક. એવું.
ના શાર્ક લિંક હું જોતો ઘરે. પણ હજુ નવું સિઝન નથી આવ્યું અત્યારે, એટલે હવે આવશે અત્યારે જોઈશું.
હ તો પલા ભાઈ તો નીકળી જશે, પેલા પેટ થી ગેમ વાળા તો ભાઈ નીકળી ગયા. એ તો હવે આમાં આવી ગયા, બિગ બોસમાં.
પે ટી એમ ની યુ પી આઈ.
યુપીઆઈ હા યુપીઆઈ એટલે એજ ને પેટીએમ
હ એની વાઈફ પણ આવી ગઈ છે ને હવે એની વાઈફ એ. અ એક રિયાલિટી શો લોકઅપમાં આવી ગઈ છે.
એનું મતલબ કે બધા કરતા આમાં બિઝનેસ વધારે છે.
હા હા એ લોકોને આમાં આમાં એટલી બધી મહેનત ના કરવી પડે.
હમ્મ હમ્મ
ચલો તો આમ જ આપણે વાતો કરતા રહેશું રશું બીજા વિષયો પર પણ ખુબ ખુબ આભાર તમને.
હા.